હેલો હા.
કૃષ્ણ સંભળાય છે, અવાજ?
હા સંંભળાય.
હું ટાવર ભી ક્લિયર આવે છે.
હ્.
હમ મમ્મીને કે વચ્ચે નઈ બોલે‌.
હમ્મ.
હું. બોલો બીજું. કયા ટોપિક છે તમારી પાસે વાત કરવાનું.
આજે મેથ્સ નો ટોપિક છે.
હા તો મને આજે કયો? શું ક્યું તમે મેથસમાં આજે.
ગણિત માં પ્લેસ વેલ્યુ. ટેન્સ હન્ડ્રેડ થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ અને ક્રોર એના ઉપર ટોપી શીખવ્યું છે આજે બરોબર એટલે. સર્કલિંગ ટેન્સની પ્લેસ હોય તો કેવી રીતના એ પ્લેસ વાળી ફિફ્ટીન હોય તો ટેન્થ પ્લેસ પર ફાઈ નંબર છે તો ફાઈ લખવાનું. અંડરલાઈન તમારું વન પર હોય તો ટેન લખવાનું. એ રીતે આજે ટેન્સ હન્ડ્રેડ
ને કેટલા છોકરાઓ આવેલા બધા? કયા નામ છે એ લોકો છોકરાના?
છોકરાઓના પ્રિશા અને અને રિયાંશી એ છોકરાઓના આજે મેથ્સ. હું ટોપિક પર શીખવાડું આ ટેન્શ પ્લેસ.
હું તમારામાં તુશાન માંથી બધાથી બ્રાઇટ છોકરાઓ કયા છે.
બ્રાઇટ છોકરાઓ દક્ષ કંનસારા સારા છે. એ દક્ષ નામનો છોકરો એક્ટિવ છે બધી રીતે. દ્રષ્ટિ છે. એ છોકરી સેવન્થમાં છે એ લોકોને જે. સાયન્સ શીખવાડ્યું.
હમ્મ.
એ સાયન્સમાં ઇન્સેક્ટ એનિમલ્સ ટોપિક પર શીખવાડ્યું પ્લાન્ટ્સ અને એનિમલ. એ બે ના તફાવત શું છે ઇન્સેસટીવ પ્લાન્ટ શું છે અને ઈ ટીરિયસ એનિમલ શું છે તો ઇન્સેક્ટિવોરિય પ્રસ્લ
ઇન્સેક્ટોરિયર્સ પર ઇન્સેક જે બાઈટ કરી જાય. ને એ પ્લાન્ટસ પર બેસી ને એ કરે તો એ ઇન્સેક્ટિવોરિયસ પ્લાન્ટ .
બહુ સરસ તમે જે આ છોકરાઓને ભણાવો છો. તો તમે બઉ ઇન્ટેલિજન્ટ ટીચર છો અને તમારો એક્સપિરિયન્સ બહુ સારો છે.
અને એ- એક્સપિરિયન્સ વીસ વરસનો.
ઓહો વેરી ગુડ. હવે વીસ વરસનો તમારે એક્સપિરિયન્સ છે એટલે તમે બો સરસ ટ્યુશનમાં હ મહેનત કરો છો બધા છોકરાઓને ભણાવો છો એ બદલ અમ-અ-અમને પણ અ તમારા પ્રત્ તે ગ્ર-ગર્વ થાય છે કે તમે એક હાઉસવાઈફ સ થઈને તમે બહુ સરસ એક મોટું બીડું ઉપાડી લીધું છે.
ઓકે.
ને તમે નાના છોકરા સાથે તમારો તો એક બાળક છે ને નાનું?
હમ્મ.
એની સાથે રહીને તમે આટલું સરસ અભિયાન ચલાવી રહ્યા છો છોકરાઓને શિક્ષા આપાનું તો એ બો સારી વસ્તુ કેવાય. .
હમ.
હવે તમે બીજું શું આય-આગ-આજે શું બીજો પ્લાન કર્યો?
આજે બીજે કોલિંગ પર કોલિંગ કોલિંગ ટોપિક પર વાત કરી.
હમ અજે પણ તમે હ પર તે તમે બાર હતા તો એવું બધું તમારું સેડ્યુલ કેવું રીયું, ને પ્રોગ્રેસ કેવો રિયો એ બ
હમ પ્રોગ્રેસ સારો રિયો. જે કા અ થોડું જે જે ટોપિક પર
નવસારી તમે ગ્યા તા ને? નવસારી ની હા નવસારી ગ્યા તા એના વિશે થોડી ચર્ચા કરો.
હા એમાં થોડું હોલ હતો. ઓડિટોરિયમ એમાં બધા છોકરાઓ હતા. બોતેર છોકરાઓ હતા. ને એને બય લોક લોકોને બધાને સ્ટેજ પર ઇન્વાઈટ કર્યા. એક એક જણને નામ સાથે અને પરિચય પત્રબુક આયપી અને ગુલાબ આયપુ બધાને. એના ઉપરથી હમણા જે જનરેશન પ્રમાણે જે ચાલતું છે તો એક લેડી બહાર ના લેડી એક આવેલા. એમણે એવું કીધું કે તમે હમણાંની છોકરીઓ કેમ તૈયાર ના થાય મેરેજ માટે? કેમ? કારણ કે એ લોકો ના પેરેન્ટ્સ બગાડે છે પેલે તો. ફસ્ટ ઓફ ઓલ હા ફરવર્ડ
પેરેન્ટ્સ
હા હમ પેરેન્સ બગાડે છે કે તે કરતા ઇન્ટરેસ્ટ છોકરીઓને હોય પેરેન્ટસ ને હોય તો છોકરી ની હોય ને છોકરીઓને હોય તો પેરેન્સ ની હોય પણ એમાં અ-પછી મેરેજ થઈ જાય પ ભી પેરેન્ટ્સનું ઇન્વોલ્મેન્ટ વધારે હોય ને એમાં આ બધું પછી બગડે. કામ
છોકરીઓની અમુક માનસિક સ્થિતિ સારી ના નથી રેતી હમણાં કારણ કે એ લોકો જે આગળ નું બધું જે એ લોકો સાથે ઘટના બની હોય છે ને એ લોકો ના મગજ માંથી જતી નથી રે જતી નથી હોતી ને એ લોકો શું છે કે બહું જિદ્દ પકડી ને એક જગ્યાએ એ બેસી રે છે એટલે નડે બધું મારો એક ફ્રેન્ડ છે મિતુંલ એને પણ આ બધા પ્રોબ્લેમ ઘણા બધા થાય છે. એની વાઈફ સાથે બધે જ આ પ્રોબ્લેમ તો બધાના જ ઘરમાં થોડા ઘણા રહેવાના પણ
હા પણ થોડું અડરસ્ટેન્ડિંગ
લાઈફ લાઈફ એક આવું જ છે ચડાવ ઉતાર વાળી જ લાઈફ છે પણ એને કેવી રીતે સ્ટેબલ બનાવવાની એ આપડા ઉપર છે.
હોય ને તો હજ પણ આગળ વધે ને લોકોને વધે જ.
હમ જરાક તમારો અવાજ બરાબર નથી આવતો. ફોન પકડીને વાત કરો પેલામાં કાનમાંથી નકી આવતું.
અચ્છા. હા તો યર્શન પક
યરફોન કનેક્ટ ડિસ્કનેક્ટ થઈ લાગે છે.
અચ્છા એક મિનિટ હા.
હમ્મ હવે પેલા થીક કરો ફોમ થી કઈ નહી. વા આજે એકચુલી આધુનિક જમાનામાં આ બધા બધી વસ્તુ થોડી શીખવી બો જરૂરી છે કારણ કે બધું ડિજિટલાઈઝેશન થઈ ગયું ડિજિટલમાં આજે લોકો સ્માર્ટ વર્ક કરતા થઈ ગયા. તો જે હાર્ડવર્ક કરે છે એ લોકોને આપડે થોડું અભિયાન બતાવવાનું છે કે સ્માર્ટ વર્ક કેવી રીતે થાય તે પેલા આપડે શીખવું પડે બધું આજે ડિજિટલ જમાનો થઈ ગયો ડિજિ ટલ પૈસા થઈ ગયા ડિજિટલ આ બધું જ ડિજિટલ થઈ ગયું આજે તો એ અભિયાન આપણે ચલાવીએ છ છેએ એના માટે આપણે સારી એવી અનુકૂળતા પ્રમાણે ટાઈમ થોડો કાઢવો જરૂરી છે.
હમ હમ હમ રાઈટ બરોબર.
બીજું તો મારો જે દીકરો છે કલ્પ એને ડિજિટલ આ યુગમાં એ જન્મ લીધો છે એને તો એને પણ બધું ડિજિટલાઈઝેશન એને શીખવાડવાનું છે બધું.
બરોબર.
ને એનું ફ્યુચર એકદમ ટેકનોલોજીમાં એકદમ માસ્ટર કે કોઈ બી વસ્તુ એને આવડે નહી. રોબોટિક છે પછી કોમ્પ્યુટર છે લેપટોપ છે કોઈ બી વસ્ત તો માં બધામાં માસ્ટર એ રીતે એને બનાવવાનો છે આપણે. એટલે એ એ છોકરા માટે. ઘણી બધી અ આપડે તૈયારી કરવી પડશે.
બરોબર.
એવું છે. બો ઇન્ટેલિજન્ટ છે પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ વાળો.
હમ હમ
હવે તમારું કઈ મંતવ્ય હોય તો બોલો એના ઉપર
મંતવ્યો તો કઈ આગળ વધારીને સારું એજ્યુકેશન આપવું જરૂરી છે જનરેશન પ્રમાણે અને લેટેસ્ટ ટેકનોલોજી થી એને આગળ વધારવાનું
હમ્મ. આજે જે ટેકનોલોજીઓ છે. ગૂગલ છે માઈક્રોસોફ્ટ છે ઘણી બધી ટેકનોલોજીઓ છે માર્કેટમાં પણ આપણને એમાંથી આ એટલી બધી નથી. લર્નિંગ કરવું પડે નોલેજ ને હા. લન ને હ શીખીને પછી તમે આગળ આવી શક
હા રાઈટ.
એવું છે. અ બો સરસ અહહ તમે વાત કરી. એ બદલ આભાર.
ઓકે.
ને તમારું પણ અ બો સારું બધું અ ફ્યુચર છે બ્રાઇટ છે તો આપડે હવે પાછા કાલે મળીશું ઓકે. ગુડ નાઇટ થેન્ક યુ વેરી મચ બાય.